હલો
હલો
કેમ છો.?
મજામાં. તમે કેમ છો.?
બસ મજામાં કેવું બધું તબિયત ને એવું બધું બરાબર ને
હા બધું સારું છે.
સરસ સરસ કઈ નઈ આ તો બેઠી બેઠી વિચારતી હતી કે આપડે અ પોઝિટિવ થિંકિંગ રાખવી જોઈએ આપણે સકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ કોઈ પણ મુશ્કેલી હોય, તે આપણે ઘણી મદદ બનતી હોય છે એનાથી,
હમ સાચું કયું તમે મારા મતે તો એ છે કે જીવનમાં સફળતા, તાને ખુશી મેળવવા માટે સકારાત્મક વિચારસરણી ખૂબ જ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને કેવું કે વિચારો બદલાય તો આપણું જીવન બદલાતું હોય છે સકારાત્મક વિચારસરણી મુશ્કેલીઓને દૂર કરતી નથી પરંતુ મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપતી હોય છે. જે વ્યક્તિ એમ દરેક પરિસ્થિતિ માં તક શોધે છે. તે જ સાચા અર્થમાં સફળ બને છે. અને આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે. કોઈને અભ્યાસ ની ચિંતા છે, તો કોઈને કરિયર ની કોઈને પરિવારની તો કોઈને સ્વાર્થની, તો આવી પરિસ્થિતિમાં સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૌથી મોટો તફાવત, વ્યક્તિની વિચારસરણી જ નક્કી કરતી હોય છે જે વ્યક્તિ આ મુશ્કેલીમાં પણ આશા જાળવી રાખે, કે જે તે જ આગળ વધતી હોય છે
હમ એકદમ સાચું કયું તમે અને આપણા વિચારો આપણા જીવન પર ઘણી અસર કરે છે જો આપણે દરેક પરિસ્થિતિને. માત્ર નકારાત્મકતા રીતે જ. જોઈશું તો નાની મુશ્કેલી પણ આપણને ખુબ મોટી લાગશે. પરંતુ જો આપણે સકારાત્મક દ્રષ્ટિકોણ. રાખીશું તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈ ઉકેલ શોધવામાં પ્રયત્ન. ન કરી શકશું.
તો હા એ તો તમે સાચી વાત કીધી. અને સકારાત્મક વિચારસરણી એટલે કે, અ સકારાત્મક દરેક પરિસ્થિતિમાં. સારા પાસાને જોવાની અને સમસ્યા. સામે હિંમત પૂર્વક ઊભા રહેવાની માનસિકતા. એનો અર્થ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ નથી પરંતુ સામે હિંમત. પણ આપણે ના હારવી જોઈએ. અને સકારાત્મક વિચારસરણી છે એ વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે યોગ્ય. નિર્ણય લેવામાં મદદ કરતી હોય છે. તનાવ ઘટાડતી હોય છે અને જીવન પ્રત્યે આશાવાદી બનાવે. બનાવતી પણ હોય છે.
હમ સાચું કહ્યું તમે અને હું તો એવું માનું કે, મુશ્કેલી આવે ત્યારે નિરાશ થયા વગર શાંતિથી તેનો. સામનો કરવો પ્રયત્ન કરવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સફળ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિનો વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમની. વિચારવાની રીતમાં હોતો હોય છે. સફળ વ્યક્તિ હોય એ એમ કે કે આ તો મુશ્કેલ છે. પણ હું પ્રયત્ન કરીશ. જયારે નકારાત્મક વ્યક્તિ એમ કેતી હોય છે. કે આ મારે મારા માટે તો શક્ય જ નથી. આ એક વિચાર છે એ આખું આપણું. ભવિષ્ય બદલી શકે છે. જેમ કે સફળ વ્યક્તિ. એમ જો પ્રયત્ન કરે ને જો સફળ થઈ જાય. તો એ ઘણો આગળ સફળ જતો હોય છે. પણ અહિયા તો નકારાત્મક વ્યક્તિ એ પ્રયત્ન જ નથી કરતો. તે ઘણું નુકસાનકારક બાબત કહેવાય. અને નિષ્ફળતા જીવનનો આપણે અંત નથી.. આપણે નિષ્ફળતા માંથી શીખવું જોઈએ. તે એક આપડો પાઠ છે પરીક્ષામાં ઓછા ગુણ આવે તો આપણે વધુ મહેનત કરવી જોઈએ વ્યવસાયમાં આપણને નુકસાન થાય તો નવી યોજનાઓ બનાવવી જોઈએ. એક વખત હારીએ તો આપણે ફરી પ્રયત્ન પણ કરવો જોઈએ એટલે સકારાત્મક વિચારસરણી એ વ્યક્તિને ફરી ઉભા રહેવા ઉભા થવાનું શીખવતી હોય છે.
હમ એકદમ સાચું કહ્યું તમે. ઘણી વખત જયારે લોકોએ કામમાં નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિને લાગે છે કે હવે તે કઈ કરી શકતો નથી પરંતુ હું એવું માનું કે નિષ્ફળતાને અંત માનવા બદલે તેને ખવાની તક તરીકે જોવી જોઈએ. જો કોઈ પરીક્ષામાં ઓછા ગુ આવે તો, હું ક્યારેય સફળ નહી થવું. એવું વિચારવાના બદલે હું એવું માનું છું કે, મારી ક્યાંક ભૂલ થઈ શકે. અસે, તો હું એને કેવી રીતના સુધારુ? તો એ મારું પોઝીટીવ માઇન્ડસેટ કેવાય.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સકારાત્મક વિચારસરણી છે, એ આપણા આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો કર તી ઓય છે, જે વ્યક્તિ એમ પોતાનામાં વિશ્વાસ રાખે છે. તે નવા પડકાર સ્વીકારે છે, જોખમ લેવાની હિંમત રાખે છે, નિષ્ફળતાથી ક્યારેય ડરતી નથી. અને યા એ સકારાત્મક વિચારસરણીની આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર મળતી હોય છે. કે સકારાત્મક વિચારો છે, આપડે તણાવ ઘટાડે છે, ચિંતા પડી ઓછી કરતા હોય છે, આપણા મનને શાંત રાખતા હોય છે. આપણી ખુશી માં વધારો કરતા હોય છે, ને આપણા સંબંધોને પણ ઘણા મજબૂત બનાવતા હોય છે.
એકદમ સાચું કહ્યું તમે અને સકારાત્મક માનસિક તા આત્મવિશ્ર્વાસ સાથે પણ જોડાયેલું છે. જયારે વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખે, ત્યારે તે નવી તક શ્વીક સ્વીકારવા અને મુશ્કેલી કામ કરવાનો પ્રયત્ન કરે છે. આત્મવિશ્વાસ નો અર્થ એ નથી કે આપણે બધું જાણીએ છીએ, તેનો અર્થ એ છે કે, આપણે શીખી શકીએ એ છે અને પ્રયત્ન દ્વારા સુધારી શકીએ છીએ.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને આપડણે આપડણા જીવનમાં સકારાત્મક વિચારસરણી કેવી રીતે વિકસાવવી જોઈએ? તો કે દરરોજ આપણેે સારા વિચારો મનમાં લાવવા જોઈએ, ને સારા વિચ્ ચારો વાંચવા જોઈએ. સારા લોકોનો આપડણેે સંઘ રાખવો જોઈએ. પોતાની શમતામાં હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. અવે ને નાની નાની સફળતાઓની આપડણેે પ્રશંસા પણ કરવી જોઈએ. પોતાની ભૂલો છે, તો આપણે એમાંથી શીખવું જોઈએ, ને ફરિયાદ કરતા ઉકેલ સોધવાની ટેવ એ આપણા માટે સારી રે.
હમ્મ, સાચું કયું તમે. અને આપણે સૌથી પેલા તો વિચાર ઉપર ધ્યાન આપવું જોઈએ. જયારે મનમાં વારંવાર નકારાત્મક વિચારો આવે ત્યારે આપણે વિચારવું જોઈએ કે, આ વિચાર સાચો છે કે માત્ર ડર અથવા ચિંતા છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને નકારાત્મક વિચારધ સરણીથી આપણે નુકસાન પણ ઘણા થતા હોય છે. કે આપડો આત્મવિશ્વાસ છે, એમાં ઘટાડો થતો હોય છે. આપણું મન છે, તણાવ વધારે અનુભવતું હોય છે. આપડી નિર્ણય લેવાની ક્ષમતા છે, તો એ ઘણી ઓછી થઈ જતી હોય છે. અને આપડણા સંબંધોમાં તણાવ આવતો હોય છે, ને આપણને સફળતાની તકો પણ આપણે ગુમાવી શકીએ છીએ, એના કારણે.
હમ્મ, એકદમ સાચું કયુ તમે. દરેક નકારાત્ મક વિચારને સાચો માની લેવું જરૂરી નથી. આપણે પરિસ્થિતિઓને સમંજ્વી જોઈએ. અને શક્ય ઉકેલ શોધવો જોઈએ, જરૂર હોય તો, કોઈ વિશ્વાસુ વ્ય એ સાથે વાત કરવી પણ મદદરૂપ બની શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ સકારાત્મક નું ઘણું મહત્વ છે. કે વિદ્યાર્થીઓ એ પરીક્ષા ના ડરથી ગભરાવું ના જોઈએ. નિયમિત આપણેે મહેનત કરવી જોઈએ અને નિષ્ફળતા ને અંત નય પરંતુ નવી શરૂઆત માનવી જોઈએ. બીજાઓ સાથે પોતાની સરખામણી ના કરવી જોઈએ અને આપણે હંમેશા સતત શીખતા રહેવું જોઈએ.
હમ્મ એકદમ સાચું ક્યું તમે પણ આજકાલ ના લોકો તો કેવું કે એક બીજા લોકો પોતાની સરકાર ખામણી કરે છે પછી પોતાને ઓછું સમજી સમજે છે.
હા એ તમે સાચી વાત કીધી અને વિશ્વના અનેક મહાન લોકો શરૂઆતમાં નિષ્ફળ જ ગયા હતા તેમને હાર નથી માની તેમની જે સકારાત્મક વિચારસરણી છે અને સતત પ્ર પ્રયત્નો એ તેમને આજે મહાન બનાવ્યા છે. અને સકારાત્મક વિચાર શરણી ધરાવતી વ્યક્તિ છે. એ પરિવાર ને પ્રેરણા આપતી હોય છે. એ સમાજમાં આશા ફેલાવતી હોય છે. અને જયારે મુશ્કેલીના સમયમાં બીજાને પણ એ હિંમત આપ તી હોય છે અને લોકો સાથે સારા સંબંધો પણ જાળવતી હોય છે.
હમ્મ સાચું કહ્યું તમે અને સકારાત્મક માનસિકતા માટે સારા લોકોની સંગત પણ એ એટલે જ મહત્વપૂર્ણ છે. જો લોકો આપણને સમજાવે મદદ કરે અને યોગ્ય માર્ગ દર્શન આપે એમની સાથે થી સમય પસાર કરવાથી આપણો દ્રષ્ટિકોણ સારો બની શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે માત્ર ખુશ વાતો જ સાંભળવી જોઈએ. સાચી અને રચનાત્મકતા સલાહ પણ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને જીવનમાં મુશ્કેલીઓ તો દરેક ના જીવનમાં આવતી હોય છે. અ પરંતુ સફળતા તેને જ મળતી હોય છે જે મુશ્કેલીઓનો મુશ્કેલીઓને અવસર તરીકે જુએ છે. અને સકારાત્મક વિચારસરની કોઈ જાદુ નથી. પરંતુ જીવન જીવવાની એવી એક કળા છે જે નિષ્ફળતા અને સફળતામાં અને મુશ્કેલીને તકમાં બદલી શકે છે. એટલે આપડે દરેક પરિસ્થિતિ માં આશા રાખવી જોઈએ મહેનત કરવી જોઈએ અને સકારાત્મક વિચાર વિચારસરણી સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે વિચાર બદલાય તો દિશા બદલાય છે ને દિશા બદલાય તો જ જીવન બદલાય છે.
એકદમ સા છે કહ્યું તમે અને જીવનમાં ખુશી હંમેશા મોટી સફળતાથી જ ન નથી મળતી મનપસંદ ગીત સાંભળવું પરિવાર સાથે સમય પસાર કરવો મિત્રો સાથે વાત કરવી અથવા કોઈ નવું કોઈ નવું શીખ હમમ જેવી નાની બાબતોથી પણ આપણને સકારાત્મકતા માનસિકતા આનંદ આપી શકે છે.
હા એ તો તમે સાચું કીધું. અને સકારાત્મક વિચારસરની એ સફળતાની પ્રથમ સીડી છે સમસ્યા કેટલી મોટી છે એ મહત્વનું નથી. તેને જોવાનો આપણો જે દ્રષ્ટિકોણ છે આપણા માટે ઘણું મહત્વ જેનું છે વાંધો નહી સારું સારું ચાલો. પછી વાત કરીએ આપણેે હા.